હલો, કેમ છો મેમ?
હલો. અવાજ આવે છે. તમે કેમ છો. કેવું ચાલે છે ભણવાનું બસ મજામાં છે. એક હા હા. ભણવાનું ચાલે છે સારું એકદમ.
અચ્છા, એક્ઝામને બધું પતી ગયું કેવી ગેય એક્ઝામ. હા, એક્ઝામ હમણાં જ પતી અમારી એક્ઝામ તો બોજ સરસ ગઈ બતા પેપર બહુ મસ્ત ગયા. કારણ કે, મહેનત પણ સારી એવી કરેલી હતી તો એ પ્રમાણે જે એક્ઝામ હતી. એ બધા પેપરમાં સરસશે એવું. પફોમ કરીને આવ્યા છે હવે બસ રિઝલ્ટની વાત છે.
ભવિષ્યમાં પણ તમને જે ખૂબ ખૂબ આગળ વધે. તો હવે અ. પતી ગઈ હવે વેકેશની એમાં બધું હશે.
તો અ.
તમે કે તમારા લોકો તને કેતા તો હશે કે આ પરીક્ષા ક્યાં હા, મેમ મેં છેને રિસર્ચ કર્યું છે મારું વિચાર એમ છેકે અત્યારે આ વેકેશન ટાઈમ મળ્યું બરોબરને તો એ ટાઈમને સારી એવી જગ્યાએ એક્ઝામની પ્રિપેરેશનમાં હું પાડવી દઉ જેથી કરીને આગળ જતા પણ મને છેને સારી એવી કોઈ એક્ઝામ ક્લિયર કર સારી એવી કોલેજ મળી શકે એ અત્યારે તો હું જસ મે છેને મારી બારમીની એક્ઝામ આપી બરોબરને હવે મારું હું એમ છેકે હું બારની એક્ઝામ પછી કોલેજ એ કોઈ સારી એ કોલેજમાં એડમિશન તો મને છેને તમે અ એન્ટ્રન્સ એક્ઝામ આવે છે બાર મારે છેને બીબીએ કરી પછી એમબીએ કર તો એના મા યજે માટ બરોબર એના વિશે મારે શું કરવું? જો મને એમ છે એ આપવી જોઈએ અથવા તો મને જે કોલેજ છે કઈ રીત બોવ કરી જોઈ તો એના વિશે તમે મને માર્ગદર્શન આપશો? હા, ચોક્કસ એક તો દરેક વિદ્યાર્થીઓને
એ હોય કે તાના હોય કે પોતા હોય કે એના કે પડતું હોય. તો દરેકને એક વસ્તુ તો મથી કઉ છું. એક્સ્ટ્રા બુક રીડિંગ રાખાજો. તમારું એકલું ભણવાનું જે તમે બુક્સ હશે ને એમાં તમે જો બનીને આગળ આવશો અને તમારી પાસે એકસ્ટ્રા બુક રીડંગ નહી હોય તો એ તમને આગળ વધવામાં ખુબ
ચ કોણ ક આવી તુ? તો હું અત્યારે પણ તને એમ જ કહીશ કે ભલે વેકેશન હોય કે બીજી બધી પરીક્ષાઓની તું તૈયારી કર હોય અત્યારી ખુબ સારી વાત વાત ઘણી ઘણી સારી યુનિવર્સિટી જેમ એમ બી એ બી માટે તો એ વાત જઈ શકાય, પણ એની સાથે કરંટ અફેર હોય, જે સાચા ન્યઝ ફેક ન્યૂઝ એના પર પણ વધારે થોડું ધ્યાન આપ જે બુક રીડિંગ કર જે અને બીબીએ બિઝિનેસ્સ રિલેટેડ ટાઈમે છે બરાબર તો બીબીએનમાં તો લગભગ એન્ટર્સ એક્ષામ ની જરૂર નથી પડતી, ઓનલાઈન પણ હોય છે ઘણી સારી સારી યુનિવર્સિટીઓ અને ઓફલાઈન પણ હોય છે પણ જે યુનિવર્સિટી કોઈ પણ હવે ધાર કે ધારા ઘરની આસપાસ કોઈ પણ એક કોલેજ હોય, તો એમાં ખાસ જોવાનું કે જે કોલેજમાં એડમિશન લેતા હોય ને એ યુજીસી રેકેમેન્ડેડ કોય, જો યુજીસી રિકમેન્ડેડ ના હોય ને તો એની વેલ્યુ થતી નથી, એટલે મારા સાથે પણ હમણાં બીબી કર્યું છે, અહીંના લોકોલ કૉલેજ કર્યું છે. ઓકે સમજાણું એ મહત્વ નથી તમે કેટલું એના પર પાળવો છો તમારું ધ્યાન કઈ કઈ બુક્સ તો જો એક એક વસ્તુ ધ્યાન રાખજે, કે સ્કૂલ સુધી ટીચરો ગાવતા હોય છે, કોલેજમાં તમે પચાસથી સાઠ ટકા તમારે જાતે કરવાનું હોય છે અને પ્રોફેસરો માર્ગદર્શન આપે છે. ઓકે બરોબર છે, હા મીન્સ મારું વિચાર એમ જ હતું કે પેલા છે ને બીબી કરીલો બીબે પછી જે
એમના માટે છે, ઇન્સર્સ્ટ એક્ષામ આવે છે, જેમ ગઈ કે પછી એઝામિનેશન થઈ ગઈ તો એમાં છે, ને એક્ઝામ આપી સારી એવી કોલેજસ એટલે આઇ આઇ એમ . . ઇયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બધી છે અત્યારે. તો એમાં એડમિશન લેવું કારણ કે જો તમારી જે માસ્ટરડિગ્રી હોય છે ને તમારી બી એસ ડી તમારી લાસ્ટ ડિગ્રી હઈશે બરોબર ને? એનાથી પહેલાં તમારી જે માસ્ટર ડિગ્રી હશે એ લાસ્ટ તમારી ડિગ ડિગ્રી મળતા કારણ કે ઘણાં બધા લોકો છેને માસ્ટરડિગ્રી પછી કોઈ સ્ટડી નથી કરતાં હોતા તો મારું માનવું એવું છે કે તમે તમે જો તમારી માસ્ટર ડિગ્રી કરો છો તો કોઈ એવી સારી એવી ઇન્ટ્યુટમાંથી જ તમે કરો જેથી તમે શું આગળ જતાં તમને તમારા કરિયરમાં ગ્રોથ પણ મળે એન્ડ એવી સારી એવી રિકડમેશ તમને મળે એ જેમ તમે વાત કરી બરોબર.
. . કે ન્યુઝપેપર રીડ કરો અથવા કોઈ નોવેલ્સ છે બરોબર ને તો પછી જે ન્યૂઝ એક્સ્ટ્રાની આવતી હોય મીન્સ કરંટ અફેર છે તો એ બધું વાંચો તો ઈ બહુ સારી એવી વાત છે કારણ કે હું સ્ટાર્ટિંગથી છે ને આ રીતના એક્સ્ટ્રા જે અ માહિતી છે બરોબરને એ એકઠી કરતો જ હોઉં છું કેમ કે આગળ જતાં આપણને કોઈ જગ્યા આપણે કામ લાગે એમ
હા બરાબર આઈ આઈ એમ ઇન્સ્ટિટુટ તો બહુ જૂની અને ખુબ વખણાયેલી છે. પણ એની સાથે-સાથે પણ ઘણાં વિદ્યાર્થીઓ હું એવા જોઉં છું. હા બધાને એજ છે કે અહીંયાની એમ કેટલીક અલગ સ્ટેન્ડર્ડ હોય. હા એવી રીતના પેન
પણ કોલેજો સારી છે એનું પણ નામ વધારે છે. બરાબર પણ દરેક વ્યક્તિ આઈ આઈ એમ કે આઈ આઈ ટી જેવી મોટી ઇન્સ્ટિટ્યુટમાં જઈ નથી શકતો. તો મેં ઘણા એવા સફળ વિદ્યાર્થીઓ જોયા છે જે સામાન્ય કોલેજમાંથી આવે છે એમ બી એ કરીને આવે છે. પણ એ પોતાની કાર્યકુશળતાને લીધે ઘણાં આગળ આવે છે એટલે હું એ વસ્તુમાં માં બિલીવ નથી કરતી કે હા એક વસ્તુ છે કે તમે ઓપોર્ચ્યુનિટી ઊભી કરવા માટે થોડી તકલીફ પણ આ આગળ તો તમે તમારી મહેનત થી જ આવો છો. બરોબર નો ડાઉટ જો આઈ આઈ એમમાં જો તારે એડમિશન લેવાનું ખૂબ-ખુબ સારી છે નો ડાઉટ આજે હું પણ ઘણી સારી સારી પોસ્ટ ઉપર આઈ આઈ એમ વાળાને જોઉ છું પણ જો તારે આઈ આઈ એમ માં એડમિ મિશન લેવાની ઈ ઈચ્છા હોય તો તું બેટા અત્યારથી જ મહેનત ચાલુ કરી દે. કારણ કે એ લોકોની એન્ટ્રન્સ એક્ઝામ ખુબ ટફ હોય છે. ઓકે હા ઈ મે સાંભળું છે. એના માટે હા એના માટે હું ખાસ એવું કહીશ
કે એ લોકો આ બધી જ રીતે
જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે જોકે મેં તો એન્ટ્રન્સ એક્ઝામ વગર મારું ભણતર પૂરું કર્યું છે ને કે ત્યારે એ કોન્સેપ્ટ નહોતો. તો અત્યારે અમે લોકો સુપરવિઝનમાં જઈએ છીએ ને. તો હું જોઉં છું ને તો એઈટ્થ નાઈન્થ અને ઇલેવન્થના ટેક્સબુક ના ક્વેશ્નો ઘણાં બધા જોવા મળે છે મને ઓકે ઓકે સમજાણું. મીન્સ એ વાત સાચી જે તમારું બેઇસ જે અત્યારે છે બરોબર ને એમાંથી જ ઘણું બધું તમને પૂછતાં હોય છે એમ કે ઈ થોડુંક હાઈલેવલનું કરીને તમને પૂછતાં હોય છે પણ કોન્સેપ્ટ જે છે બરોબર ને એ જે તમે ભણ્યા છો ઓલરેડી તો ઈ જ હોય છે. અવે છેને! મને ઈ તમને પૂછવું છે કે આવી જે બધી એન્ટ્રન્સ એક્ઝામ આપતા હોય છે બરોબર ને એ તો
લોકો આમ કહેતા હોય છે તમને છે ને દિવસમાં દસ-દસ કલાક વાંચવું જોઈએ. બાર-બાર કલાક તમને મહેનત કરવી જોઈએ ત્યારે તમે છે ને. આવી બધી જે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો જે એન્ટ્રન્સ એક્ઝામ છે એ ત કલયર કરી શકો તો તમે મને જણાવશો કે આ જે લોકો વાત કરી રહ્યા છે બરોબર આ રીતના કે દસ બાર કલાકનીંદશે એ તમાર રીડિંગ હોવું જોઈએ અથવા તો તમારા કોપ ક્લયર હો જોઈએ તો શું મીન્સ એમના માટે ટાઈમ કઈ રીતના પાડવું દિવસમાં ન કોઈ બસશે જેને ટાઈમ ટેબલ બનાવવું તો ઈ મીન્સ કઈ રીતના બનાવી શકે આ પોતાની દિનચાર્યાંશ કઈ રીત ન
ડિઝાઇન કરી શકે એ માટે હું તો ખાસ કહીશ કે જે લોકો કે છે હવેનું એક ખુબ જ સાદું સીધું ઉદાહરણ આપું અ તો જોઈશ ને તો આ બાજુ ગુજરાત સાઈડ ના મહારાષ્ટ્ર સાઈડ ના લોકો બઉ કઈ પોસ્ટ પર જોવા તને નહી મળે વધારે પડતા યુપી બિહાર એ સાઈડ ના લોકો છે ને આઈ આઈ એસ યુ પી એસ ઈ બધી હાઈ પોસ્ટ પર જોવા મળશે પણ એ લોકો એ દિવસ ના દસ કલાક ચોપડું લઈને બેસી શકે છે જ્યારે આપણા લોકોમાં એ વસ્તુની ધીરજ નથી તો એ જો એક તમે એ રીતે તમે દિનચર્યા કરો કેાઈ અમુક સબ્જેક્ટ વાઝ હોય બરાબર સૌથી પહેલા તો તમે બુક્સેકી કરો થોડું બુક્સ થેગી કરવાની સાથે સાથે તમારે શારીરિક
એક્ટિવિટી પણ
થોડી રાખો જે રીતના યોગા કરવું દિવસમાં થોડું મેડિટેશન કરવું કે અડધો કલાક મેડિટેશન કરો અડધો પોણો કલાક યોગા કરો જેથી તમારું સારું સ્વાસ્થ્ય સારું રહે
અને પછી સબ્જેક્ટ વાઈજ તમે એક ટાઈમ ટેબલ બનાવો કે સવારે જે સરે
લી સવારે ઉઠને ભણી શકો બ્રહ્મહૂર્તમાં ભરેલું હંમેશા યાદ રહે છે એટલે સવારે ચાર વાગે ઉઠી જઓ ના એ તો એ તૈયાર થઈ ને થોડું ભણવા બેસો ઓછામાં ઓછું દિવસ સાત થી આઠ કલાક ઉ તો લેવાની લેવાની લેવાની એટલે અત જો તમે એ શડ્યુલ વધારે એમ કરો કે તમે પ દિવસ આ વીસ કલાક વાંચસો તો પછી એક્ઝામ આવે ને ત્યારે તમે એટલા બધા સ્ટ્રેસમાં આવી જાઓ